હલો શું તમને અવાજ આવી રહ્યા છે.
હા આવ આવે છે.
હા કેમ છો.
હા મજામાં તમે કેમ છો.
તો આપડે જોયું ને આ વર્ષે મોડા વરસાદ થ્યું તો તેના વિશે થોડી ચર્ચી થોડી ઘણી ચર્ચા વિચારણા કરીએ
હા.
તો આપણે જોઈએ મુજબ હવેશે મોણો વર્સાદ કરવાના કારણે આપણે જોઈએ એ મુજબ ખેડૂતોને ઘણી બધી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દર વર્ષ કરતા પણ આપણે જોઈએ છીએ તે મુજબ ખેડૂતોને મોણો આ વર્ષ કરતા પણ મોણો પાક લેતા આપણે જોઈ રહ્યા છીએ આપણેને જોઈ એ મુજબ. દર વર્ષે ખેડૂતો વહેલો ભાગ લેતા હોય છે પરંતુ આ વર્ષે મોણો વરસાદના કારણે પાણી ના અછત ના કારણે ખેડૂતો આ વર્ષે મોડા ભાગ લઈ રહ્યા છે. અને તેથી ખેડૂતોને આવકમાં પણ થોડો ઘણો ઘટાડો જોવા મળે છે. અને ખેડૂત ને ઘણી બી મુશ્કેલીઓનો હાલ નકી કરવો પડશે એને ઘર વખરી બધી વિખરાઈ ગઈ છે. છે ખેડૂતોને ઘણી બધી મુશ્કેલી પડી રહહી છે દર વર્ષની જે આ વર્ષ વરસાદ ઉસ થવાના કારણે ખેડૂતો પાક માો લેશ તો એને યોગ્ય. જે પાકને યોગ્ય કિંમત મળવી જોઈએ તે યોગ્ય કિંમત મળતી નથી અને ખેડૂતોને. આવક ઓછી મળેશે અને ઓછી આવકને કારણે પોતાના પરિવાર ની જરૂિયાત સંતોષી શકતા નથી અને શકતા નથી તેથી ખેડ પરિવાર ખેડૂતોની સાથે સાથે સાથે પરિવારને પણ ખૂબ ખૂબ. મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તો તે બાબતે તમારી શું વિચારણા છે.
હા બરાબર છે તમારી વાત. આ વર્ષે આપડો વરસાદ લેટ છે તો ખેડૂતોને મુશ્કેલી તો ઘણી થાય છે. હવે વરસાદ આવે ત્યાં સુધી કોઈ આપડે કામ નહી કરી શકીએ. જે જે રીતે આપણે હવે ભાતની ખેતી કરીએ છી ડાંગરની. તો ડાંગરની ખેતી માટે પણ હવે તેને અ બિયારણ છે તે નાખવા માટે પણ પાણીની જરૂર હોય છે જે બધા જ પાસે પોસિબલ સુવિધા ઉપલબ્ધ હોય, તેથી વરસાદની ખેડૂત રાહ જોતા હોય. અને આજે એક વરસાદ લેટ આવ્યો એના લીધે ખેડૂતો રાહ જોઈને બેઠા હવે બિયારણ નાખશે. વરસાદ એટલો અત્યારે હવે ચાલુ થયો લેટ અને તે પણ એવો આવે છે જાણે વાવણી નો હોય. પછી વરસાત શું ખબર ઓછો થઈ જાય. જય્યારે એ લોકોનું બિયારણ અ તૈયારીમાં આવી જાય કે હવે ચાલો રોપણી ચાલુ કરીએને. એટલે કો કોઈ જ આપડ હાથમાં નથી હોત વરસાદનું કે આપની ખેતી સારી થશે, ખરાબ થશે એ બધું આપણા હાથમાં નથી. કેટલું નુકસાન પણ છે અને જો વરસાદ સારો રહ્યો તો એટલું ખેડૂતોને લાભદાયક પણ છે.
હા તમારી વાત એકદમ બરાબર છે. તમે કઈ રીતે મજા આવશે? દર વર્ષના કરતા પણ આજે ઓછો વરસાદ પડ્યો છે. તો તેથી ખેડૂતોને ઘણી બધી મુશ્કેલીઓ પડવાની છે. દર વર્ષની જેમ લોકો આ સમય પુખતો પાક લઈ લીતા હોય છે, પરંતુ આ વર્ષે મોડો વરસાદ થવાના કારણે ખેડૂતો પૂરા સમયમાં પાક લઈ શક્યા નહીં. અને અત્યારે એ તો બિયારા લાગશે તો એને લાગશે ક્યારે ઊંશે ક્યારે પાક લેશે ક્યારે તો ઘણી બધી વાત લાગશે, તો આ ખેડૂતોને ખેડૂતોને પોતાના યોગ્ય સમયે પાક ન મળવા મળ મળ્યો હોવાના કારણે આપણે જોઈ છે તે મુજબ. આપણે જોઈએ તે મુજબ યોગ્ય કિંમત મળવાની સંભાવના ખુબ જ ઓછી થઈ જાય છે અને જેથી ખેડૂતોને ખુબ મુશ્કેલી પડી છે. ઓછો વરસાદ મોડો વરસાદ થવાના કારણે ખેડૂતોની સાથે સાથે પણ બીજા બધા ઉત્પાદકો ને પણ ખુબ નુકસાન આપણને જોવા મળે છે. જેમ કે આપણે જોએ છે કે ઘણા બધા વેપારીઓ, ખેડૂતો ઘણા બધા વેપારીઓને પણ વરસાદના કારને મોડો વરસાદના કારણે ખુબ કાટામાં જવા પડે છે, આપણે જોય છે તે મુજબ મોડો વરસાદ થવાથી લોકોને યોગ્ય પાક મળતો નથી અને યોગ્ય પાક ન મળે તો લોક કોને આવકમાં પણ ઘટાડો થાય છે અને આવકમાં ઘટાડો થવાથી દે પોતાના પરિવારોની જરૂરિયાતો સમ ની શ નથી અને મોણો વરસા થવાથી ઘણા બધા પાકને નુકસાન પણ આપણને જોવા મળે છે આપણે જોયએ તે મુજબ મોડો વરસાદ થવાના કારણે આ વર્ષે માર્કેટમાં પણ બધા જરૂરિયાની જેવી વસ્તુઓના ભાવમાં પણ બમણો વધારો જોવા મળે છે. આપણે જો તે મુજબ આપણે નાની મારી મસાલા થી લઈને મોટા મોટા માલ સામાન ની પણ આપણે અમે કિંમત આપણને ખુબ વધારે જોવા મળે છે. અને તેથી નાના વર્ગ ના માણસોને આ વસ્તુ બધું ખરીદવાને ખુબ મુશ્કેલી પડી છે. કારણ કે ખેડૂતોનો કેેતી કરે છે પરંતુ તે વરસાદ મોડો થવાના કારણે યોગ્ય સમયે પાક લઈ શકીએ નહીં. અને યોગ્ય સમય પાક ન લેવાના કારણે એને ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેથી તે લોકો આ મમણાં ભાવની જેવી વસ્તુઓને લઈન કહી શકતા નથી અને તે પોતાની જરૂરિયાત સામાન પણ લઈ શકતા નથી તો તે બાબતે તમારે કઈ વિચારણા છે.
હા તમારી વાત બરાબર છે. હવે ખેડૂતો એ વરસાદની રાહ જોઈને બેઠા હોય આખું વરષ. અને તેમાં પણ વરસાદ લેટ આવે એટલે ખેડૂતોને નુકસાન જ છે. જેમ અત્યારે ચાલતી મોંઘવારી મા ખેડૂતોને પાક પણ એ લોકોને જે આખા વર્ષમાં ઇન્કમ હોય તે પણ ના આવે સરખી તો પછી ખેડૂતો તો ખોટમાં જ જાય એને પૂરતું પોષણ અ જે મળવું જોઈએ ઘરમાં એ લાવ એ એના માટે પણ એ લોકો એ પછી વિચાર કરવો પડે. ખેતીમાં પણ અમારથી અમને જેટલું જોઈએ એટલું મળતું ના હોય. તો અમે હવે કરીએ શું એટલે ખેડૂતો પણ આ વિચારે કે વરસાદ લેટ આવે તો અમારે કયો પાક કરવો જોઈએ. જેથી અમને પણ એટલું મળે.
હા તમારી વાત એકદમ બરોબર છે તને કેવી મુજબ ખેડૂતોને વિચારવો જ જોઈએ કારણ કે તો આપણે જોઈ મોડા પાક લઈએ તો આપણને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો. પડે છે એથી આપને માંગી સરકાર સુધા આપણને. આંદોલન અથવા કોઈ સહાય યોજનાઓ કરવી જોઈએ કારણ કે આ બધી યોજનાઓ કરવાના કારણે ખેડૂતોને જો મોડા વરસાદના કારણે ખેડૂતોનું પોતાનો ભાગ્ય કે પર લઈ શક્યા નહી અને એ કે શું લઈ શક્યા નહી અને તેની આવકનું કોઈ મૂડી નહી અને તે માટે સરકાર શ્રી દ્વારા આ બધી યોજનાઓ કરી હોય તેથી લોકોને યોગ્ય પાકને યોગ્ય કિંમત મળી રહે અને ખેડૂતો પોતાની જગ્યાતો સંતોષી શકે અને તે પર પોતાના પર્યાવરણની બધી સમસ્યાઓને હલ કરી પોતાના પરિવર્તનો પર સંતોષી શકે છે. અને તેથી મોડો વરસાદ થવાના કારણે સરકાર શી દ્વારા ખેડૂતોને ઘણી બધી સહાય આપવા જોઈએ તેથી ખેડૂતો પોતાનો પાક સમય કરતા થોડા મળવા લઈ તો એને યોગ્ય ભાવ મળી રહે અને એનો માર્કેટમાં યોગ્ય ભાવ મળી રહે છે. તેથી સરકારશ્રી દ્વારા એવી બધી. યોજનાઓ બહાર પાડવી જોઈએ તો તે બાબતે તમારે શું કેવું છે?
બરાબર છે. હવે તે યોજનાઓ બહાર પાડવી જોઈએ પણ જે ગામડાઓના ખેડૂત છે એ લોકો પાસે એટલી સુવિધાઓ પણ નથી કે એ યોજનાનો લાભ લેવા મા માટે યોજનાના જાણકાર એટલા બને કે એ લોકો ખબર પડે કે આ યોજના આજે બાર પડી છે તો ચાલો અમારું એટલું નુકસાન થયું છે તો અમે આ યોજનાનું હયા લાભ લઈને એટલું અમે તેમાંથી મેળવી લઈએ. એટલે એ લોકોને પણ આપણે જાગૃત કરવા માટે થોડું પ્રોત્સાહન આપવું જોઈએ અને જે રીતે ખેડૂતો ખે તી કરે છે એટલી મહેનત કરીને તેમાં એ લોકોને જેટલું ફળ મળવું જોઈએ એટલું મળવું જ જો પછી એ યોજના દ્વારા મળે કે એ લોકોના મહેનતથી મળે. એ રીતે એ લોકો. મહેનત કરી. ખેતી કરી જે કોઈ પણ અ પાક મેળવે એમાં એ લોકોને તેટલો અ રોજગાર પણ મળવો જોઈએ.
હમ્મ હા, તમારી વાત એકદમ બરોબર છે આપણે જાણી શકીએ મુજબ લોકોને પોતાના લોકો અથવા સરકારને આપડે જાગૃત કરવો જોઈએ કે ખેડૂતોને આ ભાવે આમ મુદ્દા ત્યા આં કિંમત મળવા જોઈએ. કે એમ કે આ કિંમતે ન મળે તો યોગ્ય કિંમત ન મળે તો ખેડૂત પોતાનો પાક બીજી બીજા અથવા કોઈ પણ વપરાશમાં ઉપયોગ કરવા માટે એને કોઈ યોગ્ય કિંમત ન મળતી હોય તો એ ખેડૂત ઘટામાં જાય છે આપણે જાણી આપણા જ વિસ્તારની વાત કરું તો આપણે ખેરગામમાં જઈએ છીએ તે મુજબ બધા ડાંગરનો ભાગ લે છે પણ ડાંગરનો પાક મોડો વરસાદ મોડો થવાના કારણે પાણીના અછ કારણે ડાંગરનો પાક મોરો દીધો છે બધાએ તો બધાને એવું છે કે એ લોકો ખેડૂતો મને ચિંતામાં છે કે અમને યોગ્ય પાક મળશે. યોગ્ય કિંમત મળશે અમને અમારી યોગ્ય આ કિંમત નહીં મળે તો અમારું શું થશે. અને જો યોગ્ય કિંમત મળે તો સારા ભાવો મળે એવી બધી ઘણી બધી વિચારણા આ લોકો કરી રહ્યા છે. આપણે જયા છીએ તો આપણી આસપાસના વિસ્તારમાં વરસાદ ઓસ થવાના કારણે ખેડૂતોને ઘણી બધી મુશ્કેલીઓનોો સામનો કરવો પડે છે. આપણે જાણીએીએ તે મુજબ નદી નાણા પણ આપણને પણ વસત થવાના કારણે હજી સુધી આપને ઘણા બધા
સુકાયેલા આપણને જોવા મળે છે મોડાો વરસાદ થવાથી જે નદી નાના પર ના પાણી પર નિર્ભરતા લોકો એ તો ઘણી બધી મુશ્કેલીઓ પડ છે કારણ કે પાણી નથી તો શું કર છે મોડો વરસાદ થવાના કારણે નદી નાણાં મોડાા સુકાઈ ગયા છે અને સુકાઈ ગયેલા હોવાથી મોણો વરસાદ થવાથી લોકો પાણી પીવાનું પાણી અવા ઘરમખરી માટે વપરાશ માટે પાણી પણ ત્યાંથી લાવે અને તેથી લોકોને ઘણી બધી મુશ્કેલીઓ મળે છે. જે વરસાદ ચાલુ થયો છે પણ મોડો થયો છે મોડો વરસાદ ચાલુ થયો છે તો લોકો હમ્મ.
લોકો કઈ રીતે એનો ઉપયોગ કરી એ મોડો વરસાદ થયો છે એનું આખું જી જીવનનું વ્યવહાર આખવું ખોળવાઈ ગયું છે આપડે જોઈશું મોણો વરસાદ થવાથી અગાઉના સમયમાં આપણે જોઈએ તે મુજબ સમયસમ વરસાદ થવા સમ પાક લ યોગ્ય સમયવાઈ જાય છે પણ અત્યાર આ વરસાદ જો તેમ પાક હ અસર
વરસાદ
સમય કરતા થોડો મોડો છે.
થોડો એલે ઘણા વાો છેી પાક સમય
એલ્લેમાં જોઈએ એલે વા જોઈએ
જો
નહી, નને સમસ પાક લેવો જોશે તે પાણીની અછત ના કારણે ખેડૂત આ પાક લઈ શકીએ
હા
કને અને તેથી ખેડૂતોને પણ ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી આપડી આપણે સરચ તાલુકા મંદ્રીઓને આપડણે રજૂઆત કરવી જોઈએ કે આ વધુ તો ઉતા પચ્છ વર્ષ વ તમા સમ્યા નો સામનો કરવો પડી રહ્યો છે. આ સ લાવવા માટે આપણે ઘણી
તો
હ બધા
હા
એવા નિયમો ન આપણેે પાલન કરાવવું જોઈએ તેથી એને ખેડૂતોને યોગ્ય સહાય મળી રહ્યો અને ખેડૂતોને કોપણ જાતની મુશ્કેલીઓ થાય નહી તેથી આપણે બધાને રજૂઆત કરવી જોઈએ.
બરાબર છે આપણે રજૂઆત કરવી જોઈએ અને એ આપણે ખેડૂતોની પણ એ રીતે મદદ કરી શકીએ રજૂઆત કરીને અને એમના મદદગાર પણ આપણે બની શકીએ તમારી વાત બ બધી જ બરાબર જ છે.
હા હા તમારી વાત એકદમ બરાબર છે તો સારું તો આ ટોપિક પર આપડે પછીર બીજી વાત વાત કરીશું
ઓકે સાત
હમ